હેલો
હેલો શું કરો છો
હા કઈ નથી આ બસ તેમવા ન શું બનાવનો વિચાર કરતી
સાચી વાત આ તો પણ રોજની બહુ મોટી સમજ ચછાશે આપણે કે શું વા નામનું ખાવા માટે
હા બધી મગજ મારી છ કે રોજ રોજ ના આપણા લેડીઝોને તો મગ મગજ મારી છે કે શું ભણાવવાનો
સારું ને ગરમ સારું આઈટમ તો બહુ છે પર ખાવા ખાવે નથી ને ગરમે
વધારે તો આઈસ હોચવામે ટાઈમ જે છે કે શું બનાવનો
બહ સાચી વાત આ તો બઉ સૌથી મોટી પ્રોબ્લેમ અને આપણા ગુજરાત નું તો જેની સંસ્કૃતિ તેરા અને લોકનૃત્ય માટે જે પ્રસિદ્ધિ નથી પણ તેના સ્વાદિષ્ટ અને ભોજિક પૌષ્ટિક ખાનપાન માટે પણ દુનિયાભરમાં જાનીનું જાય છે ગુજરાતનું ભોજન સાદું સાત્વિક સ્વાદિષ્ટ અને આરોગ્ય પદેપદ છે
હા ચૂક્યું તમને ગુજરાત નું તો ભોજન તો એટલું સ્વાદિષ્ટ છે કે આમને આપને ગુજરાત નું ભોજન તો સ્વાદ ને અને સ્વાસ્થ્ય બને ન સુંદર મિ ગુજરાત ના તો લોકો માને છે કે જેમ હ ભોજન હોવે ને તેું મનોવે ને એટલે ભોજન હંમેશા તાજું ને શુદધ ને સ્પોસ્ટિક હોવું જોઈએ
બરાબર ઓ તો હોય જ ને અને ગુજરાતી થાળીની વાત કરીએ તો એ તેમાં રોટલી ભાકરી પૂરી સાક દાલ કઢી ભાત ખિચડી કછુંબર પાપડ અચાર અને છાસ જેવી અનેક ભાગનીય હોય છે મીઠાસ અને ખટ ચટટા મીટા સ્વજ ગુજરાતનું ભોજનની ખાસ ઓળખ છે
હા સાચું કયું તમને તો આજ વાત તો સાચી છે કે ગુજરાત ની તો ભોજનની વિશેષતા આ છે કે તેમાં મીઠશ ને ખટાસ ને અને પીઠાસ ને અને સ્વાદ નો સુંદર મેિલ જોવા મળે છે ભોજન દેશ વિદેશ ના લોકોને ખુબ પસંદ આવે છે
સાચી વાત હોય અને મીઠાાઈ વાત કરીએ તો શ્રીખંડસ સુધી મોહનદાલ સુકતબેની ધારી સુકડી અને લાડવા ગુજરાતની પ્રસિદ્ધ મીઠાઈ છે હ તહેવારમાં આને શું પ્રસંગો પર આ વાગણીઓ ખાસ બનાવવામાં આવે છે અને મોહનતાાલની તો બાત અલગ છે ગુજરાત બધા માણસોને પણ પસંદ છે
હા મોન થાલ તો બધું બહુ પસંદ ગમે છે એટલે આપને તો એ ગુજરાતમાં તો સ્ર ના નાસ્તા મે તો લા અને ઢોકળ અને ઢોકળા તો એટલા ફેમસ છે એની કે ગુજરાતની ગુજરાત નું કોઈ કે નહી ગુજરાત ના શોખ છે આપને શોખ થી ખાવે ઢોકળા ને ખમણ ને ફાફડા જલેબી ગાઠિયા અને હાંડવો તો જે ભી વાંધો ખુબ પ્રસિદ્ધ છે. ને અને બપોર ને અને સાંજ ના ભોજન માં તો રોટલીને શાક ને કરીને ભાત ને ખીચડી ને ચાસ તો અને સલાદ નો સમાવેશ થાય છે.
સાચી વાત.
ઉનાળા દરમિયાન તો છાસ તો કેરીને પનેને લીંબુ લીંબુ નું શરબતને શરીર ને તાજગી આપે છે. ન નઈ જો શિયાળો હોય ને તો શિયાળામાં ઊંધિયું ને અ અડદિયા ને પાક ને સુખડી ને ગુંદર પાક જેવી પૌષ્ટિક વાનગ્ય બનાવે છે. મમ્મી
આ રવા સારી વાત અને ગુજરાતનું ફરસાણ બંધ ખૂબ પ્રસિદ્ધ છે. અ ઢોકલા ખમણ ખાડવી હડવા ફાફડાડા ગાઠિયા થેતલા મુઠિયા અને સેવ ખમણી જેવી વાગણીઓ દેશ વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
હા સારું સાચી વાત કઈ તમને આપણા ગુજરાતમાં તો ત્યાંબદને તો જોયું જોઈ લું હોય ને તો ગુજરાત ના તહેવાર તો અનેક ભોજન ના ખુબ ગાડું સંબંધ જે જેવું ઉત્તરાયણ ર ઊંધિયું અને જલેબી અને દિવાળી હોય ને તો દિવાળી પર છોરા ફરી ને ચકલી ને ડુંગરા અને અને જન્માષ્ટમી હોય ની તો જન્માષ્ટમી પર પંચાગરી હોળ પર તો વિવિધ મીઠાઈ મીઠાઈઓ બનાવામાં આવે છે. આ પરંપરાઓથી તો ગુજરાત ની સંસ્કૃતિને જીવંત રાખે છે.
સાચી વાત.
ના ગુજરાત માં તો લોકો ને ફ સ્વાદ પણ સ્વાદ પજન નહી પણ સ્વોચતા અને આ આધિત્ય પર પણ વિશેષ ધ્યાન આપે છે. હમ. મહેમાનને પ્રેમ થી જમાડવું ને ગુજરાત ની ઓરકનને છે,, આ તો આજે તો દુનિયાભર ઘણા દેશોમાં તો ગુજરાતી ભોજન મળ છે, નહી તો એટલે દો લા થેપલા ખમણ ખાંડવી તો ગુજરાત નું નામ વિશ્વભર માં પ્રસિદ્ધ કર્યું છે.
સાર અને મારા મારા ઘરે પણ થેપલા ખૂબ પસંદ કરવામાં આવે છે. એટલા માત્ર અ યાત્રા પણ યાત્રા પણ ખુબ કામ આવે છે. કેમ કે લાંબા સમય સુધી તાજા રહે છે, હા અને સાથે આયુ અથાણું હોય તો સ્વાદ વધી જાય છે.
હારું
પણ એવી ઓછી કરી દીધે છે, વધારે માં સ્વાસ્થ્ય માટે સારી નથી અ એકદમ સાચું પાની અને તાજા ફડોને રસ વધારે લેવો જોઈએ કેમ કે ડોક્ટર પણ અહી કહી છે, કે રોજ ખૂબ પાણી પીવું જોઈએ અને આજ હા
ગુજરાત નું તો ખાન પાાન સ્વાત માટે જ નહી પણ આરોગ્ય એ પરંપરા અને સંસ્કારને માટે પણ પ્રસિદ્ધ છે ગુજરાત ના લોકો તો સાદગીને અને સાત્વિકતા માટે ખૂબ મહત્ત્વ અપેક્ષ એટલે જ તો ગુજરાત નું ભોજન સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ હો ગુજરાત તો અલગ અલગ પ્રદેશોમાં ભોજન પણ આગી ઓરકણ છે જેવું કચ્છમાં જો ને તો કચ્છમાં બાજરા ની રોટલી હાર ચાર અને ઓડો પ્રસિદ્ધ છે નેલે સો ગુજરાત ના જો નહી તો સૌરાષ્ટ્રમાં તો રીંગણ નો ઓલો ને સેબ ટમાટર નું સાગ અને બાજરાની રોટલી તો બહ પ્રસિદ્ધ કરવામાં આવે છે ને એટલે દક્ષિણ ગુજરાતમાં જોવ ની તો ઊંધિય અને ઘારી પ્રસિધ છે ને જ્યારે ઉત્તર ગુજરાતમાં જોવ તો ખીચડી ને કઢી ને થેપલા ને અને દળ ઢોકળી તો ઈટલી પ્રસિદ્ધ છે કે બહુ લોકપ્રિય છે
સાચી આ વાત સાચી ગઈ તમને કે ગુજરાત ન પ્રત્યેક પ્રદેશનુંું ભોજન પણ અલગ અલગ સ્વાદ ધરાવે છે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભોજનમાં થોડો ફરક આવે જોવા મળે છે પણ બધા ભોજનમાં પ્રેમ અપનાપન અને અતિથિનો ભાવ સમાન એક સમાન હોય છે
હા સાચી કું તમને કે ગુજરાતની ગુજરાતી થાલી તો એ સ્વાદ નો ખજા નું કેહેવાય છે કે એમાં રોટલી શાક દાલ કઢી ભાત નાખ ખીચરીને ને કસુંબર ને પાપડ ને અચાર મીઠાઈ અને ચાસ તો બધું એક સાથે પચવાને આમાં આવે છે ને અ અતિથિ ને તો પ્રેમ થી જમાડવું ને આ ગુજરાત ની સુંદર પરંપરા છે ને અને ગુજરાત નો તો ઘણી વાનગઓ દેશ અને વિદેશમાં પણ ખુબ ખર્ચ થઈ ગય છે ચોપલા ને ખમણ ને ખાંડવી ફાફડા જલેબી તો સ્વાદ લાખો લોકો ને પસંદ આવે છે મેં તો એટલું જ કઈ જ કે ગુજરાત નું ખાન પાાન તો ફક્ત ભોજન નથી પણ પ્રેમ ને અનાપનને સંસ્કૃતિ અને અતિથ્ય ની મીઠાસ પરંપરા છે
સાચું એટલે તો હ અતિથી દેવો ભ માં વિશ્વાસ રાખે છે એટલેમાં ઘરમાં આવેલા મહેમાનો પ્રેમથી જમાડું એમ ગુજરાતી સુંદર પરંપરા છે ગુજરાતનુંું ખાનપાન વક્ત પેટ કરવાનું સાધન નથી પણ પ્રેમ સંસ્કૃતિ અને અતિથિઓનું સુંદર ઓવ લખ છે
હ રતે
સાાય